હેલો.
હલો, કેમ છો બેન? મજામાં. બસ એકદમ મજામાં, તમે મજામાં?
હા, એકદમ હો.
બોલો, બોલો છે ને, આજે અમે લોકો છે ને, બધા સ્કૂલ ના ફ્રેન્ડસ ભેગા થયા હતા.
અ આજે આજે છે ને, અમે બધા સ્કૂલ ના જે બધા જૂના-જૂના બાળપણના મિત્રો હોય ને, એ બધા ભેગા થયા હતા. તો મને એમ થાય કે, આપણા બાળપણ ના મિત્રો છે તો એનું કેટલું મહત્વ છે નઈ. આપણી જિંદગી માં કારણ કે, આપડે છે ને કે, ક્યાંય બી જઈએ. તો અ આપડે એ બાળપણ ના મિત્રો. હમ, બાળપણ ના મિ ત્રો સાથેની આપણે એવું કહેવાય કે, જો આપણી સાથે આપણા બાળપણ નુ સ્કૂલ નો મિત્ર હોય ને. તો એ આપણી એ વ્યક્તિ ઉપર આપણે ભરોસો કરી શકાય, એ વ્યક્તિ વિશ્વાસ પાત્ર છે. કે જેણે અત્યાર સુધી બાળપણના મિત્ર જોડે અ દોસ્તી ટકાવી રાખી હોય. તો એ ખુબ જ વિશ્વાસ પાાત્ર વ્યક્તિ કહેવાય શું કેવું તમારું?
એકદમ સાચી વાત છે, કારણ કે કેવું થાય કે, આપણે આ સ્કૂલમાં હોઈએ, અથવા કોલેજમાં હોઈએ. ત્યારે કેટલા બધા આપણા ફ્રેન્ડસ બને છે, કેટલા બધા ચેન્જ થયા કરે. નવા-નવા બને, અમુક ટાઈમે કેવું સ્કૂલ ચેન્જ થાય, કોલેજ ચેન્જ થાય, અથવા આપડો એરિયા ચેન્જ ઘરનો એરિયા, ચેન્જ તો આપે કરતા ર રહે છે, એમ. પણ જે સારા મિત્રો હોય ને કે, જે આપડે એમ કેવાય ને કે, આપડે એની સાથે બધું આપણું સુખ દુખ શેર કરી શકીએ છીએ. એમ ભલે મસ્તી ટાઈમે તો થાય કે, પાંચ-છ ફ્રેન્ડસ બી સાથે શકે. પણ જયારે આપણી પર સાચે મુસીબત આવે ને, ત્યારે આપણી સાથે કોણ છે ને. ઈ આપણો સાચો મિત્રો કેવાય. અને મને તો ઘણી વાર એવું થયું છે કે, મારે મારે ઘણા બધા ફ્રેન્ડસ હતા પેલા. પણ પછી કોન્ટેક જે રે ને, તો એવા એવા સારા ફ્રેન્ડસ મળી ગયા છે ને કે, અત્યારે આજની તારીખે પણ જો જરૂર હોય ને. તો મને મતલબ એની કોઈ પણ રીતે હેલ્પ મળી જાય છે, તો મને એવું લાગે કે સાચ બચ્ચાં, મિત્રો તો આપણે જીવનમાં હોવા જ જોઈએ, એમ તમે શું કહો છો?
સા સાચી વાત છે, હ અમુક મિત્રો આપણા આપણી જિંદગીમાં છે ને, આપડા પડખે ઊભા ર પડખ છા, એની જેમ કઈ બી તકલીફ હોય, આપણે સાચા હોઈએ ખોટા હોઈએ. પણ એ હંમેશા આપણી જોડે ને, જોડે ઊભા રહેે. આપણને સાથે પણ આપે આપણને સલાહ, અને આપણને સહકાર બી આપે. અને જો આપડે ખોટા હોઈએ તો, આપણને બે ઝાપટ મારીને એ. ખોટા રસ્તે જતા અટકાવે પણ છે. ને તમારી વાત સા સાચી છે કે, એક સાચો મિત્ર હોય ને, એ બહુ જ સારું, દસ ખોટા મિત્ર હોય. એના કરતા, એક સાચો મિત્ર હોય ને એ. ખુબ જરૂરી છે.
સાચી વાત છે. હા, તમારી અને અમુક મિત્રો આપડા એવા હોય છે ને, કલ્યાણ મિત્ર કહેવાય છે, જે આપણું ખાલી કલ્યાણ જ ઈચ્છતા હોય, જે દરેક જગ્યાએ. આપણને આપણા આત્માનું કલ્યાણ થાય. આપણે જીવનમાં આપણે આગળ વધીએ આપણી પ્રગતિ થાય એ દરેક જગ્યાએ. આપડા માટે ઊભા રે છે.
એટલે હું તો એવું કઉું કે દસ મિ મિત્રો હોય એના કરતા ભલે એક જ મિત્ર હોય ને એ સારું છે. એક મિત્ર હોય પણ એ સો ઉપર ભારી પડતો હોવો જોઈએ સાચી વાત છે ને,
સાચી વાત છે અને બીજું કેવું થાય કે આપણી પાસે પૈસો. કેટલો છે કે આપણે આપડી રેવાની રીત કેવી છે આપણું ઘર કેવું છે નાનું. મોટું છે આપડા ફેમિલીમાં કેવા. ઈ બધી ઈ બધી વસ્તુની ઇફેક્ટ પણ આપણા ફ્રેન્ને નથી રહેતો બાકી અમુક. જોઓ ને કે આપણું સ્ટેટસ કેવું છે એની ઉપરથી આપણી ફ્રેન્ડ આપણી સાથે ફ્રેન્ડશીપ કરવા આવે. કે જો પૈસા વધારે હશે ને તો દસ જણા આપણને બોલાવશે એમ. દસ જણ આપડી સાથે રહેશે આપણી પાસે સારી ગાડી હશે કે સારું સ્કૂટર કે કઈ પણ સારી વસ સે ને તો બધા એ પણ જે એક એવો ફ્રેન્ડ હોયને એક કે બે ફ્રેન્ડ આપની લાઈફમાં કે આપણી પાસે શું છે? એક વખત આપણી પાસે સ્કૂટર હોય કે ન હોય પણ ઈ આપડો સાથ નહીં છોડે એમ. ક્યાઈક બહાર જવું હોયને આપડે એમ કય ભાઈ ચાલો આજે મારી પાસે કઈ વ્યવસ્થા નથી કે કઈ રીતે બહાર જ તો ઈ સમજે કે ઓકે ચલ હું લઈ લઉં છું એમાં શું ફેર પડે છે એમ. તો આપડણે એની ઉપર એટલું ટ્રસ્ટ બી કરી શકીએ અને આપણી સાથે સાચું બોલે આપડું તમે જેમ કો છો ને. કે આપડું ભૂલ હોય તો આપણને થપ્પડ ભી મારી દે અને કહી દે કે હા ચાલો તારી ભૂલ છે. તો એ એટલું આમ સા આપણી સાથે પ્રમાણિક બી રહી શકે છે. અને બીજું કે સુખમાં તો બધા આપડી સાથે હોય પણ દુખ માં આપડી હેલ્પ કરવા માટે ઉભો રહેે, પછી આપડે કઈક આપડે, જીવન માં ફેલ થયા અમુક અમુક જગ્યાએ કે ભણવામાં તો છે. ભણવામાં ઠીક છે પણ બીજી કઈક નાની મોટી વાત છે જેમાં આપણે ફેલ, થઈ ગયા અને આપડે એકદમ નિરાશ થઈ તો આપણને કેવું મોટીવેટ, કરે ના ભાઈ તું કર થઈ જશે અને જો નહી થાય તો હું છું તારી સાથે મને. જરૂર પડે તો માર્ગદર્શન ભી આપી શકે એમ. અને બીજું કેવું કે આપડી ઈર્ષ્યા નો થાય એને કે ના. આ આગળ વધી જશે એવું માર્ગદર્શન આપે ને કે એને ઈર્ષ્યા ન થાય કે, હું આને આટલું સારું માર્ગદર્શન આપીશ અને જો ઈ આગળ વધી જશે, તો હું પાછળ થઈ જઈશ. એવી ઈર્ષા પણ સાચું ફ્રેન્ડ હોય ને તો ના કરે એમ તમારું બીજું, શું બીજા શું આવ્યા ગુણ હોય શકે તમે શું વિચારો છો?
સાવ સાચી વાત છે હા એ જે તમે જે બોલ્યા ને કે સુખમાં તો બધા સાથે હોય પણ દુખમાં. હાજર રહી છે ને ઘણા ઘણી જગ્યા એવા જોયા છે. કે બધા સ્વાર્થના સગા હોય છે કે આપણે કોલેજોમાં કે, સ્કૂલમાં જઈએ ને તો ત્યાં જોઈએ ને તો કે જો જે ફ્રેન્ડ આપડો પૈસા ખર્ચતા હોય ને એની પાછળ છેને બધા મધમાખીઓની જેમ. બધા મડરાતા હોય એજ ફ્રેન્ડને જો તકલીફ પડી કે એજ ફ્રેન્ડ પાસે પૈસા પતી ગયા કે કઈ પણ એવું થયું. તો એના કારણે શું છે કે એ બધા ઉડનછું થઈ જાય.
અને એક જ મિત્ર એવો હોય કે જે એની જોડે ત્યારે પણ ઊભો હોય જયારે એની પાસે પૈસા નથી. એજ સાચો મિત્ર કેવાય. બીજું તમે જે ઈર્ષા ની વાત કરી ને એ તો સાવ સાચી વાત છે એ આ ઈર્ષામાં ને ઈર્ષામાં તો કેટ કેટલાની દોસ્તી તૂટી ગઈ કેટલાના ઘર બરબાદ થઈ ગયા એટલે એવું ન વિચારવું જોઈએ કે મારથી આગળ વધી ગયો કે એની પ્રગતિ થઈ ગઈને હું પાછળ રહી ગયો. એમાં તમે જોવા જાવ ને તો શ્રી કૃષ્ણ અને સુદામા, એ શ્રીકૃષ્ણ અને સુદામા ની દોસ્તીનું જે ઉદાહરણ એ તો આમ એવું કે એના તોલે તો કોઈ આવતું જ નથી એ લોકો ની દોસ્તી ના તોલે તો,
કે આજે એક એક મિત્ર ને આટલી તકલીફ પડી અને એ શ્રી કૃષ્ણ પાસ સે જાય છે પણ કઈ બોલી નથી શકતા. અને શ્રી કૃષ્ણ પહેલા જ સમજી જાય છે એ એના ઘરે પહોંચતા, પહેલા જ એની તકલીફ દૂર કરી દે છે. એટલે કેવું છે શ્રી કૃષ્ણ અને સુદામા પછી આપડણે જોવા જઈએ તો શ્રીકૃષ્ણ અને અર્જુન આમ તો જોવા જઈએ ને તો એ બંને પણ દોસ્ત જ હતા. શ્રી કૃષ્ણ અને અર્જુન અને એ જયારે શ્રી કૃષ્ણ અર્જુન ના, સારથી બને છે ને ત્યારે કેવું છે કે અર્જુન ને કોઈ રોકી નથી શકતું. ઈ યુદ્ધ જીતી એ જે મહાભારત નુ યુદ્ધ હોય છે ને એ યુદ્ધ જીતી ને જ આવે છે એટલે જ ને સ અ દોસ્તની બહુ જ મહત્વપૂર્ણ જરૂરિયાત છે આપણી જિંદગીમાં, અને એ પણ આપણો જ, આપણું ઈ જ સારું ઈચ્છતો આપણું ભલું ઈચ્છતો નિઃસ્વાર્થ ભાવે દોસ્તી નિભાવવા વાળો દોસ્ત. તો જોઈએ કે જે સારથી બનીને આપણને એવી, અ મુશ્કેલી માંથી બહાર પણ કાઢે અને આપડે જ્યાં ખોટા જ્યાં અર્જુન ખોટો હતો ને ત્યાં શ્રી કૃષ્ણ એને ના એને રોક્યા પણ છે, એટલે કેવું છે કે એ એ એવો મિત્ર એક ભલે હું એમ કહું છું એક જ મિત્ર હોય
એટલે એક જ મિત્ર હોય ને તો પણ એ છે ને સો ઉપર ભારી છે એ એક મિત્ર જ આપ પણને રોકવા વાળો છે કે ના ભાઈ તું આ ખોટું કરી રહ્યો છે આ વસ્તુ ના કરવી જોઈએ તારે. અને છતાં પણ આપડે આપણી જીભ પર રહીએ ને તો એ આપણને છે ને થપ્પડ મારીને બી પા છો લાવે કે ના આ વસ્તુ ખોટી છે આમાં હું તને સાથ નહીં આપું અન તારે બી આ વસ્તુ નથી કરે એવું હક થી કહેવાવાળાઓ જોઈએ શું કેવું તમારું.
સાચી વાત છે તમે જે ક્યો છો ને કે સલાહ આપે સાથ આપે મારું એક વાત એક એક એક્ઝામ્પલ આપું ને કે થોડા વર્ષો પેલા સાત આઠ વર્ષ પેલા કેવું મારા પપ્પાને ઓપરેશન કરાવવું પડ્યું તું. બરાબર છે ને મારી ડોટર એકદમ નાની હતી તો ત્યારે મને મારું એ એવી હાલત હતી કે હું આ બાજુ ભાગું કે આ બાજુ ભાગું પણ ત્યારે જે તમે ક્યો છો ને સાચા મિત્રો મને એટલી મારી ફ્રેન્ડસ કામમાં આવી છે ને કે મારી મારી ડોટર ને સાચવી લીધી પ્લસ આપડે કેવું. વસ્તુ નાની મોટી હોસ્પિટલથી ઘરે હોય અથવા ઘરે તો એટલી બધી ફેસિલટીનો એમ કે ગાડી નહોતી ત્યારે અમારી પાસે કે એવી રીતના આપડે વારાઘડી આવજા કરી શકીએ અથવા પપ્પાને ઘરે લાવાતા તો એ પહેલેથી જ છેલ્લે સુધી એટલો મારો આને સાથ આપ્યો છે ને કે મને એમ લાગે પપ્પાને એમ જ લાગે કે ના મારે એક મારી બે છોકરી છે એમ બધી રીતે સાચો આપ્યો. પ્લસ સ જયારે એના પપ્પા ને આવી રીતના એના મમ્મી-પપ્પાને એડમિટ કર્યા તા ત્યારે હું પણ ગઈ તી. તો કેવું થાય કે એને મારી મદદ કરી છે. ભલે ફ્રેન્ડશીપ સો ટકા, પણ ત્યારે એવું બી થાય કે જો એને મારી જરૂરત હતી ત્યારે મારી મદદ કરી છે. તો મને મારું શિડ્યુલ છોડી ને પણ હું જઈ જવ એની માટે એમ. તો સારી સારા મિત્રો હોય ને તો આપણને ઓલ આમ અટેક કરે કે ના તમે પણ સારા માર્ગે વળો. અને બીજી બે ત્રણ ફ્રેન્ડસ બી મેં જોઈ તી. કે જયારે મને જરૂર પડી ને ત્યારે કાંઈ પણ કંઈક બહાના કાઢે, અથવા એકાદ વખત હેલ્પ કરી દે, પણ પછી એમ થાય કે ના આમાં તો આપણે વધારે રૂપિયા રોકવા પડે છે. અથવા સમય રોકવો પડે છે. તો મેં એવા બી માર મારા એવા ફ્રેન્ડ જોયા છે, કે ના અત્યારના મને પોસિબલ નથી, અથવા કાંઈ પણ બહાના કાઢે. ઈ ટાઈમે આપણે સમજી-સમજી પણ જઈએ, પણ આપણી પાસ બોલવાન સ બોલવા માટે કાંઈ હોય નહીં. ત્યારે એમ થાય કે ભલે મારી પાસે ઓછા ફ્રેન્ડ છે, પણ એવા ફ્રેન્ડ છે ને કે મારો જયારે ખરાબ ટાઈમ આયો ને ત્યારે ઈ લોકોએ સાચવી લીધું એમ. એટલે તમે આ જે ક્યો છો ને કે શ્રી કૃષ્ણ અને અર્જુન છે, તો બરબર છે. અર્જુન સારથી બન્યા તા અર્જુન ના શ્રી કૃષ્ણ ભગવાન. પણ તમે ક્યો છ કે એને સ ગાઈડ બી એટલું આપ્યું તું, અને જરૂર પડે એને સલાહ બી દીધી કે, ભાઈ તું આમ નહીં, તું અત ત્યારના આ સ્ટેપ લઈશ ને તો તારી જીત થઈ જશે એમ. જયારે ઈ અટક્યો કે ના આ મને આ મારા સ કુટુંબિક છે, હું કેવી રીતના એનો સામનો કરું? ત્યારે એને સમજાયું, કે એના જો કુટુંબી હોય તો શું કામ કરી સામે છે? મતલબ કે પહેલું ભેદભાવ તોડીને એને સાચો રસ્તો દેખાડ્યો. એટલે ઈ તમારી વાત સો ટકા સાચી છે, કે સાચો ફ્રેન્ડ બહુ હેલ્પ કરે એમ. તમારો આવો કોઈ એક્સપિરિયન્સ કયો ને, કે જે તમને થયો હોય લાઈફમાં ફ્રેન્ડ્સ માટે.
ના સાવ સાચી વાત છે. મારી મારે પણ એવું થયું છે. કે મારી એક ફ્રેન્ડ હતી છે ને કોરોના વખતે મને બી બહુ તકલીફ પડી ગઈ તી. અને એને મને એટલો સાથ આપ્યો છે ને, એટલી જે આ ડિપ્રેશન માંથી બહાર કાઢવાની વાત છે ને એનેઈ ભલે કોરોના વખતે હતા, પણ એને દૂર-દૂર-દૂર રહીને પણ મારો એટલો સાથ નીભાવ્યો છે. કેમ કે ત્યારે તો કેવું હતું કે આપણે એકબીજાને મળી નતા શકતા, એકબીજાના ઘરે નતા જઈ શક તા, અને આપણે સોશ શિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવાનું હતું. તો એને કેવું કે ફોન ઉપર કન્ટિન્યુઅસ એને મારું મ મોટિવેશન વધાર્યું. મને કન્ટિન્યુ એને મને મોટિવેટ કર-કર કરી છે. મારો મનોબળ તૂટી ગયું તું, મારું મનોબળ એને વધારી દીધું છે. અને મને ખુબ એને જીતવાની તાકાત આપી. મારા છે ને પપ્પાનું એક્સપાયર થઈ ગયા તા ત્યારે. એને મને બહુ જ એ બહાર કાઢી. એ જે ડિપ્રેશન માંથી જે હું આવી તી ને બહાર એ ખાલી ને ખાલી એના કારણે જ આવી તી. એટલે કેવું છે કે એક જ વ્યક્તિ એવી હોવી જોઈએ. મેં પહેલા પણ કહ્યું કે એક વ્યક્તિ સો ઉપર ભારી પડે એવી વાત છે. એટલે એક સારો મિત્ર હોય ને એ આપણને આ બધા માંથી બહાર કાઢી શકે. એટલે સારા મિત્રની તો ખૂબ-ખૂબ ખુબ જરૂરિયાત છે આપણા જીવનમાં. અને હવ દરેકના જીવનમાં એક સારો મિત્ર તો હોવો જ જોઈએ કલ્યાણ મિત્ર. જે એનું ખાલી ને ખાલી એનું કલ્યાણ જ ઈચ્છતો હોય. સારું બહેન ચલો મારે એક કામ આવ્યું છે. તો આપણે પછી શાંતિ થી વાત કરીએ. આવજો.
ઓકે, આવજો ચલો બાય.
બાય.